મજામાં છ તમે કેમ છો હ પણ મજામાં છ. એ તમારો જે રસા છે. ય પૂછીને સવાર થી બહુ વરસાદ પડ્યો છે.
એમાં ક છે.
હા હા અત્યારે મા તારું ચાલુ થયું છે હમ. કે પછી કામ પણ કે પછી ઘરે આવી
અત્યારે જ ઘરે આવ્યો ત કામ પટયું હતું ને અત્યારે ઘરે આવ્યો અને મે ઘરનું થોડું કામ આમ છે કેમ કે વરસાદ આવ્યો એટલે બધું સામાન બહાર મોકલી તે ભીનું થઈયું છે તે હટાડવાનું છે. માળવીશે માવ છે. વરસાદ આવે તે સારું પર ત્રાસ બો કે મચ્છર આવે એમ છે તેમ છે એમ છ બો ચિંતાથી તૈયારી
હા, એ તો તને સાચી વાત છે.
મને વરસાદની ઋતુ ખુબ ગમે છે. પણ આ મચ્છરને લીધે મજા નહી આવે તમને ગમે કે નહી, ગમે
એ સાચું મને બહુ ગમે છે જે નહવાનું મજા આવે ને ગરમી પછી જે વરસાદ આવે ને તો તો ખૂબ તમે શું કેય રાહત મળે છે.
હા એ વાત તો તમે છે ને ઉપરથી પછી આ વરસાદમાં ગરમ ગરમ ચા અને ભજીયા ખાવા ને
ખ રસાગ મળ અ આ તો મને પણ બહ મજા આવે છે ભજીયા જો મળી જાય તો તો પછી મજા જ આવી જ
વરસાદમાં તમને શું કરવું ગમે છે.
મને તો ભજીયા ચા નમસ બાલ્કનીમાં આપ રે ઝુલો લગાવીને બેસવાની મજા આવે છે.
હા એ તો મારે ભી બહ મજા આવે મને તો વરસાદ માં ફરવા જવાનું મજા આવે સાપુતારા છે. બધું જો એ જોવાની બહુ મજા આવે
હા એ તો છે. પણ આપણા કરતા વધારે વરસાદની છે. ખેડૂતોને ઘણી સારું થઈ જશે
હા એ વાત તો તારી સાચી છે. એ લોકોને પાક માટે વરસાદ ખૂબ જરૂર છે, અને સારો વરસાદ પડે તો એ લોકોને ખેતી સારી થાય.
હા, એ વાત તો છે. પણ પરંતુ આમાં વધારે વરસાદ પડે તોડું મુશ્કેલીય થઈ જાય છેને. એ લોકોને
હા. તમે સાચી વાત કરી દીધી રસ્તા પર પાણી ભરાઈ જાય ટ્રાફિક થઈ જાય અને લોકો ન આવા જ ટ્રાફિક તકલીફ તકલીફ પડે છે.
હમ વરસાદ ક્યાંક ક્યાં ક્યાં તો ખાડા ભી પડી જાય છે, તેમાં તો બહુ ઉપાધી થઈ જાય છે.
હા એ તો છે. પણ આપણે કામ પર જવું પછી રેનકોટ ને છત્રી, એ બધું રાખવું જ પડે કેમ કે કોઈ કોઈ વાર તો એટલો વરસાદ આવી જાય ને મારી વાત કરો ને મે મારું ઘર ત્યાં તા સુધી છે ને આઠ કિલોમીટર છેે. ઉભરવાની જગ્યા જ નહી મળે એટલે માનતો કે આ રેનકોટ લઈને જવું જ પડે છે.
હા એ જ વાત છેી સા મારી વાત છેી રેનકો તો બ મ પામે છે.
હ બાળકોને મજા પડી જાય છે, રમવાની
હા, એ વાત તમારી સાચી પરંતુ માતા પિતાને ધ્યાન રાખવું પડે કેમ કે કે બીમાર પડી જાય એમ છે, કેમ કે વરસાદને લીધે કેવું એ લોકોની તબિયત બહુ બહી થાય, લોકોને તો કે વરસાદ વિચાર રમવા જઈએ એમ છે તેમ છે. એ ભલે લિલા લેર કરે પછી પાછળ જે એ લોકો, બીમારીમાં પડી જાય એ બી આપણે બહ ધ્યાન રાખવું પડે
હા એ તો તમારી વાત અચ્છા ચી છે. એ તો આપણને ધ્યાન રાખવું જ પડે
મારે અહં પણ એક વખત એટલી વરસાદ પડતો હતો ને કે આખો રસ્તો પાણી ભરાઈ ગયો હતો તમારે તો ભરેલું કે નહી, ભરેલું
હ મારા ઘર બાજુ તો નહી પડાયું પણ અમારે ત્યાં ભૂત ફાડિયાની સોસાયટી છે ત્યાં ખુબ પાઈ ગયો છે એ ત્યાં કેવું બાજુમાં ગટર છે ને એટલે
તો તો પછી તમારે કામમાં લને બહુ દિકકત થઈ ગઈ હ છે કેમ કે એ લોકો ન ઘર એમાં જ છે ને
હા એ તો છેવે તો દિક્કત તો થઈ ગઈ છે તમે શું કર એ લોકોને અમે કીધેલું હતું કે તમે બીજી જગ્યા લઈ લોાવ કેમ કે ત વરસાદમાં તકલીફ બ થાય છે
પચ્છ એ લોકો પણ શું કરજું
એ લોકોએ કીધું કે ના અમારે સાહેબ અ અહીંયા અમારે પોતાનું ઘર છે બે મહિના બે ત્રણ મહિના તકલીફ થ પછી ઠંડી ગરમીમાં ચાલે કારમ કે ્યાં કેવો લાાઈટ બિલ નહી આવે બધું નહી આવે એટ ચિંતા નહી આવેમ બે મહિના ખાલી જોવું પડે પછી પાછળથી બધું ઠીક થઈ જાય
તો પછી સારું છે લોકોને લાઈટ બિલ ને બધી સરકાર માફ કરી દે પછી એ લોકોને ચાર લ
વરસાદમાં આપડે કુદરત જોવાની બહુ મજા આવે આપણે ઝાડ પાન લીલા લીલાછમછમ થઇ જાય છે
હા યાર અ વાજ તો એટલી મસ્ત આવે ને એમ લાગે કે મસ્ત ખાટલો લગાવો ને સુઈ જાવ
અચ હા પ ખાટલો પછી ભીના જાય કેમ
કઈ નઈ લાકડું નું મકવાનું બીજું શું કરવાનું
લાખોડ બગરી હૈ
હા એ વાત તમા મારી સાચ છેી
વરસાદની ઋતુમાં ગરમ પીવાનું વધારે ગમે છે તમે કેવો છો
સાચી વાત છે ચા ભજીયા મકાઈ ખીચડી ખાવાની મજા આવે ને એ કઈ જોવાની
મક એ તો બાકર લેવ ને તો વધારે મજા આવે
હા એ તો છે જ મકઈ તો ભ સાંજે મસ્ત શેખી દે ને મસ્ત ચૂલ્હા પર માં નમક મીચી નાખીને જો મજા આવે ને તે કરશે મનેમ આવે
હા બિલકુલ વરસાદમાં તો આનંદ પણ લેવાની જોઈએ એમને પોતાની સુરક્ષા પણ રાખવી જોઈએ
હા એ તો છે જ પછી કે ંધી છે કે પછી ચાલવે છે અત્યારે તો મંદી છે કેમ કે વરસાદને લીધે બધું કામ થોડું ઓછું થઇ ગયું છે કેમ કે એટલા બધા ઘણા ગાવ નને તમારું કેવું છે હ ચ્યા હ તો ઓનલાઈન કે નહી આ ઓનલાઈન તમે કેવી રીતે કરાવું માર બી કય ને મને બી કરાવનું છે ઓનલાઈનમાં મેં જોયું છે બહુ ધંધો થાય છે મેં તમારું જોયું કે તમારું દિવસનું એમ ખરાબ નહી હાર પણ તમારે પાંચ દસ હજાર નો કઈ ને કઈ વેચાઈ જાય
એ તો મેં કેવું કલું અમેઝોન છે ને એના પર મે ખાતું બનાવેલું ફ્લપ પર ખાતું બનાવેલું જીઓ માર્ટ પર બનાવેલું એક ભાઈ છે મારા દોસ્ત એ બધું બનાવી આપે બે ત્રણ હજાર લે છે એક વારમાં કામ થઈ જાય પછી પાછળ થી બધું પણ જવાની
કામ કરીને મારું બી ખોલાવી દે ને આમાં કયા કયા ડોક્યુમેન્ટય
આમાં તને જીએસટી જોઈએ પેન કાર્ડ જોઈએ તારું ઘર ન પ્રૂફ જોઈએ પછી ક્રેડિટ કાર્ડ ક ન સોરી કરંન્ટ અકાઉન્ટ જોઈએ જોરા તારું પેન કાર્ડન પેન નંબર ઘરનું પ્રૂફ એ બધું જો હોય પછી તારો દુકાન લોકો તો છે ને? હા એ છે. તો ક્યારે ખાવાનું અરે સાંજે કરી સાંજેમાં તે પાઈને બોલા એ બધું કરી દેશે તારું તારું કામ ઈઝી થઈ જાય. ને આમાં કેવું આપને ક કશે જવાની જરૂરત નહીં પડે બધું ધંધો ઓનલાઈન થાય ને ઉપરથી કસ્ટમર બી બધું ઓનલાઈન ના તો બહુ સારું કેહેવાય કેમ કે વરસાદમાં તો ખબર ને કેવું કોઈ ઘરા ગ આવે ને આખ મંડી હોય કઈ કામમ ચાલે.
એ વાત તમે સાચી કીધી અં મારું બી એવું જ છે ને. ત્રણ મહિનામાં તો કોઈ બરાબર નહી આવે કોઈ આવે તો એ બી કમ કે પૈસા વધારે છે અને એમ છે કેમ છે.
હા એ વાત મે સાચી કરી મારું બી પેલા એવો જ હતું કેમ કે મેં મારું કેવું ઉમડગર ન ક તમે બહાર ગેલો હતો વેચવા હોલસેલર ને તો લોકો તો પછી મેં શું કું એમેઝોન મે બહુ વિચાર બહુ વિચાર પછી મેં મારા દોસ્તને જોયું હતું એને કીધું કે એમ તેમ છે એને કીધું ઓનલાઈન વેચો અમે તું વિચાર અત્યારે મારી હજારની વસ્ત ત્રણસોની વસ્તુ એ હજારમાં જાય છે. રોજના બે ચાર બે આજના છ ઓર્ડર છે. સારું.